હલો મારો અવાજે હા આવી રહ્યા છે તમને મારો અવાજ આવી રહ્યો છે
હા એકદમ ક્લિયર અને સ્પષ્ટ આવી રહ્યો છે બોલો તમે શું કેવુ
એમ જોવા જઈએ તો અમે જજાણો છો હમણાં બધા શીખે છે અને અમુક લોકો તો ગાડી શીખવા વગર જ ગાડી ચલાવા લાગી જાય છે જેમ કે અમારા મારા કાકાનો જ છોકરો છે તેની હજુ પણ ઉમર માનો કે માનો તમે આજુ તો આઠમામા આવ્યો છે પરંતુ એ હમણાંથી જ ટુ વ્હીલ બાઈક શીખવાનુ ચાલુ કરી દીધું છે જેથી એ આગળ જતા વધુ સારું ગણવામા છે. પરંતુ એના મા બાપ પણ એટલા સારા છે કેને કઈ કેહેતા નથી. અને બીજું એ બજારોમાં ને એ ફેરવતા નથી ગામ એમાં છેલ્લી ગાડી ફેરવે છે તે પણ ઇમરજન્સી ના ટાઈમે જ ફેરે છે એટલે આપણે એવા બાળકને ગાડી શીખવતા રહેવું જોઈએ અને આપણે પણ શીખ શું લાગશે એથી આપડે આગળ વધારે ને આપણી પીઢી ગડી વધતી રહે એવી જો આપડે ગાડી સીખવતા રહુ તમારે શું માનવું
હા તમારી વાત એકદમ બરાબર. છે કે એ બધી ગાડી તને શીખાવતો રહેવુ જોઈએ કે જેથી કરીને મોટા થઈને તે લોકો કોઈના પરથી શીખવું ન એ નાની ઉંમરે તે શીખી જશે તો તેમને પણ કામ આવશે ઘરે ઈમરજન્સી હોય ત્યારે તેઓને ગાડી શીખેલી હોય તો આપણા માટે અને તે લોકોના માટે પણ કામ આવી શકે તેઓ સારી રીતે ગાડી શીખ શીખી જાય તો તેઓ એટલું સારું છે કે જેના કારણે તેઓને સારી રીતે ગાડી આવડી શકે અને તેઓ માટે તે ખુબ જ સારું પણ કહેવામાં આવે છે જેથી કરીને તેઓને આપડે સારી નાની ઉંમરે જ એવી ગાડી શીખાવવી જોઈએ કે જેથી કરીને આપણને કોઈ પણ એ લોકો ને નાની ઉંમારે શીખે છે તો એ લોકોને કોઈ તકલીફ નહીં પડશે જેથી કરીને નાના મોટા એક્સી ચાલ્યા કરે છે એટલે જેથી કરીને તેમણે ગાડી શીખવાનું ચાલુ રાખવું જો એ હવે એક્સિડન્ટો તો થયા કરે છે જેથી કરીને તે તો એ લોકો તો એ લોકો ગાડી શીખી શકશે હમણાં હાલમાં જ તમે કીધું તે ગાડી શીખતા પડી ગયા છે પરંતુ એવું બધું ચાલ્યા કરે છે. નાની ઉંમરે ગાડી શીખશે તો તે લોકો ચાલ્યા કરશે જેથી કરી ને આપણે એ બધા ગાડીઓને શીખવતા રહેવું છે એ અંગે તમે શું કેવા માંગો છો આગળ તમે જે કહેશો તે બરાબર કેશો.
સાચીત છે ગાડી શીખવો હતો મારા ફુવાજી, મારા ફુવાજી ઘણો આ છે. તો તે લોકોએ મને ગાડી શીખવવી હતી, તે લોકો એમણે મને ગાડી ગ્રાઉન્ડમા, પહેલા શીખવી હતી અને ત્યારબાદ હુ થોડોક મોટો થયયો સત્તર વર્ષની ઉંમરમા હુ, ગાડી શીખવા ગયો હતો ગાડી ક્ટર ખોદવાને એવું આવતા હતા, ત્યારે ટ્રેક્ટર ચલાવવાના કારણે હુ. એમાં માહીર થઈ ગયો હતો ટ્રેક્ટર ચલાવવામાં એક બે વાર તમે કેમ જે ઈજાગ્રસ્ત થયો પરંતુ હુ, શીખી ગયો ત્યારથી મેં પછી ફોર વ્હીલ શીખવા ગયો. એ ફોરવ્હીલ શીખવાનું મારે ઘણું બધુ સહેલું રયું અને ટ્રેક્ટર, તો મને હવે આવડે જ એકદમ પરફેક્ટ આવડી ગયું છે. એટલે ટ્રેક્ટર ની એ બધી ઘણી બધી વસ્તુ છે, કે સીખવા જો હવે હું ડમ્ફર ચલાવવા માંગતો છુંતમાર શુ બેવ
એકદમ તમારી વાત સાચી છે કે આપણા નાની ઉંમરે જો ધીરે ધીરે આપણે શીખતા રહીએ, તો આપણને મોતરી જતી એટલી કંઈ વાત લાગતી નથી. જેથી કરીને આપણે જો નાની ઉંમર મોટા ફોરવ્હીલરો છે, જે તમે કીધુ પણ મારે તમને નાની ઉંમર જ સત્તર વર્ષે જ તમે જો ટેક્ટરને એવું બઢુ ચલાવતા થઈ જાવ તો એ ખુબ જ સારું કહેવાય જેથી કરીને આપણે એવી બધી છે કે જે હમણાં શીખાવવામાં આવે છે આપણને ફોરવીલો શીખાડ તેમાં આપણે પૈસા આપવાની જરૂર પડતી નથી, જેથી કરીને આપણે પોતે જો શીખી જ‌ઇએ તો આપણ પૈસાની પણ બચત થઈ, અને આપણને કોઈ પણ પ્રકારની આપણે કે કંઈ પણ ચુકવવું પડતુ નથી. એ ખુબ જ સારું કહેવાય કે આપણે પોતાની મરજીથી અને સારી ડ્રાઈવિંગ શીખી જઈએ, તોઆપણે લાયસન્સ પણ સારી રીતે કઢાવી શકીએ છી જેથી કરીને આપણને તેમ હાપણ બૈસો પ્રોબ્લેમ આવતી નથી એટલે આપણે નાની ઉંમરે અને ધીરે ધીરે એકદમ સાવચેતીથી ગાડી શીખ તા રહેવું જોઈએ, કે જેથી કરીને આપણને પણ એટલું કોઈ નુકસાન ન થાયને આપણે પડી જઈએ તે માટે આપણે ગાડી, પણ એટલી સ્લો ચલાવી જોઈએ, અને આપણે એકદમ સારી રીતે ડ્રાાઈવિંગ ન આવડતી હોય તો આપણે એટલી આસાનીથી ગાડી, એટલીસ્ટ ફાસ્ટ પણ ના ચલાવી જોઈહે જેથી કરીને આપણને ઈજાગ્રસ્ત, થવાનો ભય લાગી શકે. તમે શું કેવું છો?
હા, સાચી વાત છે. આપડે ગાડી એકદમ સ્લોલી જ ચલાવી જોઈએ અને આપડે જો સ્લો ધીમી ગાડી ચલાવશો તો આપણા માટે જ સારું ગણાય છે. જેથી આપણને ઇજાગ્રસ્તો ના થાય ને થાય તો પણ આપણને એનાથી શીખવા જ મળે છે. એથી આપડે ગાડી શીખવું જુએ અને મેં તો એજ માનું કે આપણે ફોર વ્હીલ પણ સાથે સાથે શીખી જ જવા જોએ ને ટેમ્પા છે, ટ્રક છે. એવું બધુ શીખી જ જવા જોઈએ, જેથી આપણને કામ કરવામાં મજા આવે અને જે બધું શીખેલા હોય. આપણને આગળ જતા, કામ આવે એથી આપણે શીખવા જ જોએ. અને બીજુ, એ કે જો આપડે હમણાંથી જ આપડા બાળકોને પણ શીખાવુ જોએ આપ બાળકો પણ એવી વસ્તુ શીખે કે એ લોકને ઝડપથી નાના હોય, ત્યાંરથી જ જો આ બધી વસ્તુ શીખવામાં આવે તો એ લોકોને સૌથી સારી અને ફટાફટ એલોકો શીખી, જાય અને આપણને મદદરૂપ બની શકે એટલે એટલા માટે આપણે એ લોકને હમણા આજથી જ એવી બધી ટ્રેનિંગો આપવી જોએ તમે જાણો છો, કે ચાઈના છે જાપાન છે, એમાં ઘણાં બધા બાળકોને ટ્રેનિંગ આવે છે. તમારુ શું માનવું એ તમા
તમારી વાત એકદમ બરાબર છે, કે હમણાં જેઓ ને ચાાઈનાઓમાં ને જાપાનોમા એટલા બધા મેડલ આવી રહ્યા છે, જેથી કરીને તેઓની જગ્યાએ એટલું બધું નવું શી શીખવાડવામા આવેશે, અને એટલી નાની ઉંમરથી તેઓને શીખવાડવામા આવેશે જેથી કરીને તેઓના પાસે હમણા, હાલમા તમે કેટલા બધાં મેડલો જોઈ શકો છો. અને એટલી બધાં નાના છોકરાઓ એટલા બધા સ્માર્ટ બની ગયા હશે, તેઓના કે તેમને એટલું બધું સારુ નોલેજ છે. કે આપણે એવું કરીશું તો આપણને આગળ જોબ મળી શકે છે, અને એટલી બધી સારી, રીતે એલોકો્ર વીંગ પણ કરે છે. અને ઘણી બધી એવી વસ્તુઓ છે, જેમાં એ નાના છોકરાઓ આપણા મોટા છોકરાઓ કરતા પણ ઘણા બધા આગળ વધી ગયા એટલે જાપાન, અને ચીન એટલો બધા આગળ દેશો છે. કે જ્યા આપણે, વાત ના કરીએ એટલા ડાયા અને એટલા સારા છોકરાઓ છે કે જેની વાત આપડણે ન કરીએ એટલું સારું કારણ કે તે લોકો એટલા બધા તી છે અને એટલા સમજદાર છે, કે તેઓ નાની ઉંમર એટલી બધી આગળ જતા કાર્યક્રમો અને એવી બી માહિતી એકઠી કરી આગળ વધી રહ્યા છે, કે જેથી કરીને તેઓને એવી બધી જોબો મડે છે કે એમાં આપણે આગળ વધી શકીએ તેવું એ લોકો પાછડ પડતા નથી અને વર આગળ જઈ રહ્યા છે, તમે શું કેવો છો?
હા સાચી વાત છે, અને ચાઈના અને એવા જાપાન જેવા દેશોમાં નાના છોકરાઓને લોકો દસ વર્ષના થાય અને આઠ વર્ષ મે તો માનુ આઠ વર્ષ ના થાય ત્યારથી જ એ લોકોને બધી આવી બધી ટ્રેનીગો આપવાનું શરૂ કરી દે છે, જેથી એ લોકો ન એટલું બધું મગ માઇન્ડ પાવરફુલ થઈ જાય એને આપણું આઈક્યુ લેવલ તો એ લોકોની સમે કયજ ના કહેવાય અને એ લોકોનું આઈક્યુ લેવલ એટલું બધું હોય છે, કે તમે મોટા માણસોને પણ તમે ના હરા શકો એ લોકો ન આઈકયુ લેવલ આપડા બરાબર માં પણ ના આવે એટલું વાાર લેવલ હોય છે. જેથી કરીને ચાઈના ને એવી રી હવે કાર ચલાવવા માટે માણસો પણ નથી, હોતા બધું ઓટોમેટિક થઈ જેથી, આ બધી ઘણી બધી વસ્તુ તો બધી ઓટોમેટિક આવે તો ચાઇના માં પણ થવા લાગે છે. એ જ વસ્તુ આપણે ભારતમા ખવા જરૂરી છે, એના માટે આપે આપડ છો. ને નાલે ત્યાંથી ટ્રેનિંગ આપવા જ જોઈએ અને જે ચાાઈના વાળાની સ્ટ્રેથ છે. બધુ પાવર છે, બધ તો નાના છોકરાઓ હમણાં ડેવલોપ બધું કરે છે. હમણાં જે કિશોરો ને મદદ થઈ એવા બાળકો એક નાના બાળકે મદદરૂપ એક પ્રોજેક્ટ બનાવ્યો છે, એમાં તમે જાણો છો.
તે લોકો ના છોકરાઓની આયક્યું એટલું બધું છે કે તે લોકો તરાત જ એટલું બધું નવું શીખી જાય છે, અને ઘણી બધી એવી પ્રવૃ જે આપણા છોકરાઓ તે લોકો દર વખતે વધુ આગળ વધી રહ્યા છે, જેથી કરીને તેઓને એટલા બધા એવી સારી સ્કૂલોમાં પણ મૂકવામાં આવે છે, અને તેમનું આઈક્યુ લેવલ ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ આપણે ત્યાં એવું કઈ કર આવ નથી ઘણા બધા પ્રોજેક્ટો તેમને આપવામાં આવે છે, જેથી કરીને તેમનું મગજ એટલી સારી રીતે સાપૅ થઈ જાય જેથી કરીને એ લોકો એ બધા પ્રોજેક્ટ બનાવી શકે આગળ જ એટલા બધા સમૃ થઈ જાય કે આપણે તેમને કોઈ પણ શીખવાડવું ન પડે સ્કૂલે થી છૂટે એટલે તે લોકો નોકરી મળી જ પરંતુ આપણે અહંયા તો સ્કૂલો માં તમે જોય લે ને તે લોકોને વાંચતા આવડતું નથી લખતા પણ આવડતો નથી છોકરાઓ બારમામાં સુધી પહોંચી જાય છે, પરંતુ એઓ ચાઈના કે જાપાનમાં હોતા નથી તે લોકો માઇન્ડ એટલું શાર્પ હોય છે, કે તેઓ ફક્ત દસમામાં હોય ત્યારે તેમના નેવથી નવ્વાણું ટકા સુધીના ટકા પણ આવે છે, અને એવરેજ ત્યાં તો પંચાણું ટકા આવવાની એક રેકોર્ડ જ છે. જેથી કરીને આપણે એવા વ્યક્તિઓને આગળ વધારે રહેતા હોય જોઈએ જેથી કરીને તેઓ આગળ તમે શું કેવું છે?
હા સાચી વાત છે, એમ તો તમે જાણો જ છો કે એ લોકો બધી જ રીતે પાવરફ ફુલ હોય છે. પરંતુ આપણે અહીંયા ભારતનું નોલેજ પ્રમાણે જોવા જઈએ તો આપણને ચોપડાનું જ્ઞાન વધારે પૂરતું આપે છે. અને જે સ્કીિલ આપણને શીખવી જોઈએ તે સ્કીિલ એ લોકો શીખવતા નથી જે કોઈ કપડા નું જ્ઞાન આપવામાં મુશ્કુલ રહે છે. પરંતુ જાપાન અને ચાાઈનામાં એ લોકોને ચોપડાનું જ્ઞાન સાથે સાથે જે સ્કીલો છે જે લાઈફ ના રિયલ ટ રિયલ લાઈફમાં જે કામ આવે એવી બધી તકનીકો અને સ્કીિલો શીખવામાં આવે છે. નાલે ત્યાંથી જ મજબૂત થઈ જાય અને બધી રીતે જ આ પાવ ફુલ રહે છે તમે જાણો છો કે હમણાં છોકરાઓ એ લોકોને ત્યાંના બધા શું શું બ બનાવી રહ્યા છે, ત્યારે આપણે અ નાના નાના બાળકો આઠ દસ વર્ષના હજુ બી તે ચાઈના વાળા લોકો એ બનાવેલા રમકડા જ રમી રહર્યા છે એ લોકો નાલે ત્યાારથી જ એટલું બધું ડેવલપ બધું કરી રહી છે કે આ શું જ કેવું નથી રમકડાથી માંડીને બધી જ વસ્તુમાં એ લોકો બધેથી આગળ છે. અને તમે જાણો જ છો કે કાર્ટૂન પણ એ લોકો એ ડેવલપ કરે છે તમારું શું માનવું છે.
તમારી વાત એક કે ત્યાંના છોકરાઓ આપણા છોકરાઓ કરતા એટલા ઘણા આગળ છે કે જ્યાં આપણા છોકરાઓને એકથી બે માં નવ્વાણું ટકાની એ બધા આવે છે ત્યાંના છોકરાઓમાં સો માંથી સો ટકા લાવવાના રેકોર્ડ પણ બનાવી ચુક્યા છે જેથી કારણે તેઓ ભણવામાં અને એવી બધી શારીરિક એક્ટિવિટીમાં પણ ઘણા બધા આગડ આપને ફક્ત ત્રીસ વર્ષમાં આપણે ફક્ત કેટલા ચાલીસ મેડલ લાવી શકે પણ એ લો કોઈ ફક્ત બાર મહિનામાં એકસો ચાર મેડલ ગોલ્ડ મેડલ લાવી શક્યા છે જેથી કરીને ત્યારના આપણો કલ્ચર જાણીએ છીએ કે પણ ફક્ત કેટલા પાંચ થી છ વર્ષના હોય ત્યારથી તેમને તેની તૈયારીમાં આગળ મોકલી દેવામાં આવે છે અને કઠોર પરિશ્રમ કરવાડવામાં આવે છે પરંતુ આપણે અહીંયા તો ત્યારે તે લોકો નાના છોકરાઓ હોય ત્યારે તો તેમને રમાડવામાં આવે તેવુ જાપાન કે ચીનમાં કરવામાં આવતું નથી તેથી કરીને તેઓ એટલા ટેકનોલોજીમાં પણ આગળ વધી ગયા છે કે જેની કે ટેકનોલોજી તમે કહી શકો છો કે જાપાનમાં કહેવામાં આવે છે કે તે આપણા કરતા એક એક વર્ષ સાગળ ચાલી રહ્યું છે, જેથી કરીને આપણે એ બધી જગ્યાએ નવા નવા છોકરાઓ જોતા રહેવું જોઈએ ને જેથી કરીને કઈ પણ આપણે શીખતા રહેવું જોઈએ તે અંગે તમે આગળ શું કેવા માંગો છો આગળ?
હા સાચી વાત છે હમણાં ના એ લોક ના ચાઈના ના લોકો તો એટલું બધું આગળ છે, કે આપડે ભા ભારતમાં જે બુલેટ ટ્રેન ચાલુ થવાની છે, એ પણ ચાઇનાથી જ આવી છે, અને જાપાન થી આવી છે અને તમે જાણો છો કે આપડે અહીંયા જે નાના બાળકો છે તે લોકો ખાલી કાર્ટૂન જોવે છે પરં તું તે જાપાન છે, ત્યાંનું તમને ફેમસ કાર્ટૂન સિંચેન છે. પછી ડોરીમોન છે, એ બધા કાર્ટૂનો આપણે અહીંયા ઈન્ડિયાના લોકો જોવે છે, પરંતુ ત્યાંના બાળકો તેને જોતા નથી પરંતુ તેને ક્રિએટ કરે છે, અને તે ક્રિએટ કરવાથી એ લોકનું માર્કેટિંગ વધે છે, અને પૈસા એ લોકો કમાઈ છે, નાની ઉંમરે એટલા બધા પૈસા કમાવાનું સ્ટાર્ટ કરી દે છે કે આગળ જતા એ લોકને પૈસા અધડક બની જાય છે અને તે લોકને બી બીજા પર ડિપેન્ડન્ટ રહેવું જરૂરી પણ નહીં રહેતું પરંતુ હમણાં તો બાળકો જ એવા છે કા આપડે બાજ ના બાળકો ભારતના જે છે બાળકો તે લોકો કાર્ટૂન જોવે છે. પચીસ થી ત્રીસ વર્ષ લગી તો બેરોજગાર રહે છે અનએમ્પ્લોયમેન્ટનો રેટ એટલો વધી ચુક્યો છે અને તે લોકો નોકરી નથી એના કારણથી એ લોકને પૈસાની પર બહુ પેલું થાય છે અને એના પેરેન્ટ ઉપર જ ભરોસો રાખે છે તમારું શું માનવું.
તમે કીધું તે પ્રમાણે ત્યાં લોકો એકદમ જલ્દી નોકરીએ ધંધો લાગી જાય પરંતુ આપણા અહીંયા તો તો આપણા તમે કીધું તે પ્રમાણે પચીસ થી તમે કીધું તે પ્રમાણે ત્રીસ વર્ષ સુધી ના થઈ જાય તો પણ વાલીઓ પર જ ભરોસો રાખીને આગળ બેઠ્યા કરે છે પરંતુ ત્યાંના લોકો તો ફક્ત જ્યારે સ્કૂલ છૂટે ત્યારથી તે લોકો લોકો નોકરીઓ એટલા બધા આગળ વધી ગયા હોય છે કે તેઓ મહિનાનો પગભાર દોઢ થી બે લાખ રૂપિયા થઈ ગયો હોય આપણે અહીંયા તો ત્યારે લોકો ઘરે બેસીને વિડીયો ગેમમાં આગળ ટાઈમ પાસ કર્યા કરે કરે છે પરંતુ ચીન ના લોકો એવું કરતા નથી જેથી કરીને જાપાન અને ચીન ના લોકો આપણા કરતા એટલા આગળ વધી ગયા છે કે જેથી કરી ને તેથી કરીને તે લોકો આપણા સાથે એટલા બધા સમૃદ્ધ છે અને એટલા બધા આગળ પણ છે કે જેથી કરીને આપણે તેમના વિશે વિચારી શકતા નથી એટલે આપણે પણ એ લોકોને બરાબરી કરવી હોય તો આપણે ઘણું બધું એવું કરતા રહેવું જોએ કે જેથી કરીને આપણે આગળ વધી રહ્યા અને તેના કારણે ઘણી બધી સમસ્યાઓ પણ ના આવી શકે પણ ઘણી બધી એવી બધ આગળ વધી રહ્યું છે એટલે આપણે પણ એમના માટે કાર્યરત કરતા રહેવું છે અને આપડે એવું વિચારતા એવું છે કે આપડે કેટલી બરાબરી કરીશ